ઓહ,
હેલો!
હેલો!
હા, બોલો જયશ્રી કૃષ્ણ, બસ
જય શ્રી કૃષ્ણા!
હ, ઘરનું કામ
તબિયત સારી છે?
હા, સારી છે.
હા
વરસાદ
સાચ હા ના હમણાં નથી.
હમ
નૃત્ય સંગીતતો જીવનમાં આનંદ ભરે છે.
હા નૃત્ય અને સંગીત હોય છે જીવનમાં આનંદ ભરતો હોય છે. આપ આનંદ અને ઉત્સાહ આપણા જીવનમાં આપણે શું છે એ આપણેે કોઈક આગળ કરવાની તક મળશે હોય છે. પણ
સારું અને સંગીત એ મનની ભાષા છે. જે ભાવના શબ્દોથી વ્યક્ત નથી થઈ શકી. તે સંગીત દ્વારા વ્યક્ત થઈ જાય છે. અને સંગીત સાંભળવાથી મન શાંત થાય છે તનાવ ઓછો થાય છે અને મન પ્રસન્ન બની જાય છે. હેલો. હેલો તો આજ કલના વ્યસ્ત જીવનમાં સંગીત એક પ્રકારની દવા સમાન બની ગયું છે. સવારે ભજન અથવા